ભાઈમે
હા બધું મજામાં.
સારું સારું હું તમને એ માટે વાતચીત કરું છું કે જે આપે એટલે કે અમને જે બચત કરવાની ખૂ બરાબર બની ગયું છે કારણ કે આપણે જેટલું વધારે બચત કરીશું તેટલું આપણે ભવિષ્યમાં સારું આપડે વધુ પ્રકારની વા સ્તુ કે કોઈ પણ વસ્તુ કરી શકશુ કારણ કે બજેટ એ ભવિષ્યની કમાઈ છે કારણ કે બચત આપણને ઘણી બધી વસ્તુ સામે આપણે રક્ષણ પૂરી પાડે છે કારણ કે આ બચત આપણેે કરવી જ જોઈએ કારણ કે બચત તો એક એના વગર આપણે કશું શકય જ નથી કારણ કે ઘણા બધા લોકો બચતમાં નથી માનતા અને ગમે તેમ ખર્ચવા આમ તેમ કરી નાખે છે પછી છેલ્લે એ લોકોને ખૂ પેલું લાગે છે એટલે મારે તો એજ કેવું છે કે જે બચત આપડે જરૂરી છે કે નાનપણથી જ એટલે હું તો નાનપણથી જ થોડી ઘણી થોડી કરતો આવી રહ્યો છું પરંતુ હવે તો બચત કરવી ખૂબ અઘરી એટલે કે પેલું બની ગયું છે કારણ કે મોંઘવારી પણ એટલી બધી આગળ ચાલી રહી છે અને એના હિસાબે જે પગાર ધોરણ છે તે પણ વધતો નથી એટલે અમુક લોકો તો એવું પણ વિચારે બચત આપણે ક્યાંથી કરીએ એ વાત તો સાચી છે પરંતુ અવે સરકારે પણ વિચારવું જોઈએ કે જે એ લોકો મોંઘવારી એ લોકો કરે છે તેના હિસાબે એ લોકોનો પગાર પણ વધારવો જોઈએ એટલે આપણે જે પણ આપણે મંથલી ઈન્કમ કમાય છે તેમાંથી આપણે બચતનો અમુક ટકા ભાગ રાખવો જોઈએ એટલે તમે તમે શું બચતમાં બચતના જે ભાગ રાખતા હશો તેમાંના મોસ્ટલી તમે જે એસ આઈ પી છે પછી અન્ય પ્રકાર કોઈ પણ રોકાણ કરતા હશો ને તમે?
હા તમે કીધું તે બચત કરવી ખુબ જ જરૂરી છે, બચત ના કારણે આપને ઘણા ફાયદા થાય છે આપણે જયારે પણ મુસીબતમાં હોઈએ કે કોઈ પણ પ્રકારનું બાંધકામ કરવાનું હોય કોઈ બિલ્ડિંગ બનાવાની હોય કોઈ પ્રકારનું વસ્તુ લેવાનું હોય કે કોઈ પણ બીઝ નેસ ચાલુ કરવાની હોય ત્યારે બચત ખુબ જ કામ આવે છે અને બચતના કારણે આપણને ઘણી બધી લોનો અન્ય વસ્તુઓ પણ મળે છે આપણને ડિસકાઉન્ટ રેટ પર લોન પણ મળે છે કેમ કે આપણે બધી ચત ખૂબ જ મોટી હોય છે અને તેના કારણે આપણને પૈસા એમ દેખાયા કરે કે તેનામાંથી જ બ તેવાને એવા કરે એટલે વ્યાજના પૈસાથી લોનને એવું પણ ભર્યા કરે અને તેવું હોવું જોઈએ. અને જેના કારણે આપણે એસ આઈ પી હું એસ આઈ પી કરું છું અને ખાસી એવી બચત પણ કરું છે જેના કારણે અ મુસીબત પડે ત્યારે એ કામ આવે અને આગળ જતા ધંધામાં કે એવું એ એ બધું ખુબ જ કામ આવે છે.
હા ભાઈ એટલે કે ઘણા બધા લોકો એ હમણાં તો બધા લોકો એવું વિચારે છે કે એસ આઈ પી એ લોકો કરે જ છે કારણ કે એ લોકો હમણાં મોસ્ટલી ઘણા બધા પ્રકારની એસ આઈ પી જેમ કે બે વર્ષની હોય છે ચાર વર્ષ હોય છે અને પાંચ છ વર્ષ ની પણ હોય છે અને અમુક લોકોને દસ બાર વર્ષની પણ રાખે છે કારણ કે એસ આઈ પીમાં એ લોકને હામ તું એક વર્ષ અંદરનું વ્યાજ મલે છે અને એ લોકના જે વર્ષ પતી જાય પછી એ લોકો જેમ કે મહિને જે પાંચ વર્ષ જેવું ભરે તો એ લોકને આગળ જતા સારો એવો પ્રોફિટ થઈ જાય કારણ કે જે દસ વર્ષની લોકો એસ આઈ પી રાખે મિનિમમ એ લોકને તો પચાસ લાખથી ઉપર એટલે કે વધારે પણ મલી શકે છે કારણ કે ઘણો બધો આપણને સારો ઈન્ટરેસ્ટ મળે છે એટલે કે આપણે તો બચત કરવી ખૂબ જરૂરી છે કારણ કે અમારા ગામના ઘણા બધા એવા ભાઈબંધો છે જે બચતમાં ખુબ માને છે અને અમારા ગામડામાં બધા ભાઈબંધો સાથે વાતચીત કરીને અમને એક સાથી મંડળી પણ ચલાવીએ અને તેમાં અમે મહિને મહિને ઓ ઘણા બધા રોકાયા એક એકાઉન્ટ કે બે ત્રણ અકાઉન્ટ રાખે છે અને જેમકે મિનિમમ એ લોકો હજાર કે પછી બે ત્રણ હજાર ભરાય છે અને અમે એ રાખેલી છે પાંચ વર્ષ માટે રાખેલી છે એમ અને એમાં અમને સારું એવું વ્યાજ મલશે અને ઘણા બધા લોકો સારી રીતે ભરે પણ છે અને કોઈને કોઈપણ કોઈને પણ જરૂર હોય તો તેમાંથી એ લોકો ઉપાડ કરી શકે છે એમ એટલે આવું બધું લોકો કરવું જોઈએ કારણ કે આવું બધું કોઈ કરે તો પછી એ લોકને ઈમરજન્સીમાં આવું બધું કામ આવે છે શું તમે આવું કોઈ ફંડમાં ભરો છો પૈસા? મહિને-મહિને.
હ અમે ઘણા બધા ફંડમાં રોકાણ કરીએ છીએ અને જેના લીધે મોટું વ્યાજ પણ આવે છે અને તે ખૂબ જ જરૂરી છે કે આપણે એવા પ્રકારના ફંડમાં રોકાણ કરવું જ્યારે આપણે મુસીબતમાં કામ આવે. હો જ્યારે નાના હતો ત્યારથી જ બધા ઘરના એવા બચત ખુબ જ કરતા હતા. કોઈ ગલ્લામાં મૂકી રાખે કોઈ ચા ના ડબ્બામાં મુકી રાખે કોઈ કોઈ એશિયન ડબ્બામાં મૂકી રાખે કોઈ લોટના ડબ્બા એટલે મે એ બચત કરતા ખુબ જ જોઈ છે અને પછી તે ધીરે ધીરે મોટી બચતને એવા કરતા હોય છે તે ખૂબ જ જરૂરી છે કે એ પ્રકારને આપણે જોયુ છે. કે બચત એ ખુબ જ જરૂરી છે હું નાના તેથી મેં એમ હમ્મ બચત કરવી મને ખુબ જ ગમતી હતી. કે પૈસા વધી રહે કે તે ખુબ જ સારું લાગે છે અને અ ખાવાનો ટાઈમ પર ખાવાનું પણ એમ બચતના ટાઈમ પર બચત જ એ એ ખૂબ જ જરૂરી છે.
હા ભાઈ એ તો તમારી માટે એકદમ સાચી જ છે કારણ કે ઘણા બધા લોકો બચતમાં એટલે કે અમુક લોકો એમ માને છે. પરંતુ અમે લોકો નથી માનતા જે લોકો મંથલી ઇનકમ કરે છે તે ખર્ચ કરી નાખે છે એટલે આમાં મારા ઘર ઘરમાં પણ એવું જ હતું કે જે બધા લોકો એટલે કે મારા જે એ પણ આવક થતી હતી એ મહિને છોલી ચાલતી નહીં હતી અને બધા પૈસા ખર્ચ જ થઈ ગયા હતા પરંતુ અમે તો હવે આ જે ફંડ છે જે ચાલુ કરી અને થોડા થોડા મહિના મહિનાવા ભરવા લાગે છે એટલે આવા બધા લોકો સમજે પણ છે કે બજેટ આપણને આગળ જતા કામ આવે છે ને ભવિષ્યમાં આપણને કામ આવવાની છે કારણ કે બચત તો આપણે ની રહે તો ભવિષ્યમાં તો પછી આપડે કોઈ પાસે પૈસા માંગવુ પડશે એ પણ હાલત આવી જશે એટલે હમણા આપણે પેપર આપણા માટે સારું છે કારણ કે અમારા ગામડામાં ઘણા બધા એવા લોકો છે જેમ કે મોસ્ટલી એ લોકોમ રોજ રોજ કમાય છે ને એવું બધું કરે એ લોકના હાથમા પૈસા તકતા નથી અમ પરંતુ એ લોકો કે આવ બધુ પ્રકારની જેમ કે આવો જે અમુક ફંડ ચાલે છે તેમાં ભરવા જોઈએ તો પછી એ લોકોને પાંચ છો વર્ષ સારું પ્રોફિટ થાય કારણ કે બચત તો ઘણી બધી સમસ્યા સામે રક્ષણ પૂરું પાડે છે એટલે અમારા ગામડામાં મને કિસ્સો પણ થયેલો જય્યારે કોઈનું એક્સિડેન્ટ થયેલું હતું ત્યારે એમ ઘણા બધા લોકો એટલે કેમ જે અમારા જે ગામમાં ગરીબ વર્ગ હતો તનું એક્સિડન્ટ થયેલું હતો અને પછી એને એટલે કે એક્સિડન્ટ પૈસા ન બચેલા અને બજેટ પણ નહી કે સમય એ લોકો કોઈ પાસે પૈસા મા ગવા એટલે કે એ લોકો પહેલાથી વિચારવું જોઈએ અને પીછી આવુ બધી પ્રકારની જે બચત કરેલી હોવી જોઈએ. બાકી બચતમાં તમે જાણતો બેટમાં ઘણા બધા લોકો સર એટલે કે જે શેર માર્કેટ છે એવું બધુંમાં ખૂબ રોકાણ કરે છે શું તમે આમાં રોકાણ કરો છો સોરું? .
હા સા કીધું એમ ગામડામાં ઘણા લોકો બચત કરતા નથી અને જેના લીધે તેઓને તપ્લિક પણ બો પડે છે કે તેઓ પગાર આવે એટલે ખછી કાડે કે કોઈને બધ તાવાના ચક્કર માં ગમે તે લેલા ગે એવું ન કરવું એ ખુબ જ પેલી વાત છે કે બચત કરવી ખુબ જ જરૂરી છે આપણે ઓછામાં ઓછા એ ચલાવી આપડા પાસ ગમે તેટલા પૈસા હોય પણ તો ભી આપણે બચત તો કરવી જ જોઈએ જેના કારણે વી એ ખુબ જ જરૂરી છે હું એ શેર માર્કેટમાં મોટા પ્રકારમાં રોકાણ કરું છું. અને હું લોંગ ટર્મમાં ખુબ વિસ્તા વિશ્વાસ કરુ છુ જેમકે મોટી કંપની હ એલોનમસની કંપની એ શેર બહાર આઈ. પી. ઓ બહાર પડ્યો અને વન ટ્રિલિયન કરતા પણ આઈ. પી. ઓ મોટો છે એટલે દુનિયાના ફર્સ્ટ ટ્રેલિયનએર છે એટલે એ આમાણસ
હા ભાઈ એ તો વાત તમારી સાચી છે કારણ કે આપડણે જેટલું વધારે આપડણે રોકાણ કરશું તેટલું જ આપણને આગળ જતા કામ માં આવાનું છે કારણ કે આપણે બચત તો હમણાં કરેલી હશે તે ભવિષ્યમાં કમાવાની છે કારણ કે બચત કરવ કે આપણને ઘણી બધી આગળ જઈ આપ જરુર વસ્તુ છે જેમ કે કાર છે ઘર છે કે પછી અમને કોઈ પણ ઘરે વસ્તુ આપણે લાવી શકીએ છીએ. એટલે બચત કર ખુબ જરૂરી છે હું પણ બચત કરું છું જેમ કે તમે જે કીધું કે સ્ટોક માર્કેટ કયા પ્રકાર સ્ટોક લેવાઈએ કઈ આપણે લોંગ ટર્મ માટે કયા હશે રોચા જશે કયા હશે એમાં આપણું પ્રોફિટ થશે એ આપણે વિચારું કારણ કે ઘણા બધા એવા સ્ટોક હોય છે પરંતુ આપ સ્ટોક યોગ્ય રીતે સિલેક્ટ કરવુ જોએ એટલે કે એમાં ઘણા બધા લોકોને લોસ પણ જાય છે અને ઘણા બધા લોકો પેલું પણ થઈ જાય છે. પરંતુ એનુ પૂરતુ જ્ઞાન હોય તો આપણે એનું યુઝ કર જોઈએ અને તોજ એનો ઉપયોગ કરવો જોઈએ બાકી ઘણા બધા લોકોને એવ પણ વિચાર હમે સ્ટોક માર્કેટમાં સ્ટોક લઈને પછી બધા લોકો એલોગો જોતા પણ નથી છેલ્લે જોઈ છે લોસ થ ત્યારે એટલે કે એમાં જોય કરવા પડે છે ક્યારે આપણેે લેવું પડશે ક્યારે આપણે પેલું બાય કરવું સેલ કરવું પડે છે તે આપણેે શીખવું પડે તો આપણે આગળ જતા હો આગળ ઘણા બધા બા લોકો સ્ટોક માર્કેટમાં ઘણા બધા લોકો આગળ વધી ગયા છે અને ઘણા બધા લોકોની જિંદગી સ્ટોક બદલી પણ ગઈ છે બાકી તમે જે હમણા જે શેર લીધા એ કયા પ્રકારના શેર લીધેલા છે
અમે ટાટા ને લીધા રિલાયન્સ ને લીધા અને અમે લોંગ ટર્મ માટે જ શેર લએ છેએ કે શોર્ટ ટર્મમાં અમારે કામ નથી કેમ કે અમા ટાઈમજ નહીં હોતું કે તે મળે કે આખો દિવસ બહી રહવાનું ઇન્ટ્રાેડે એફ. અન. ઓ તે એવું કરવાનુંમ ટાઈમ નથી મળતો અને એ એક અમે નથી કરતા અમે ખાલી એસ આઈ. પી વગેરેને એવુંજ કરીછે એટલે અમે મોસ્ટ ઓફ લી લોંગ ટર્મમાં રોકાણ કરે છે અને તે ખુબ જ સારું રહે છે તેમાં લોસ પણ ન જાય એ શોર્ટ ટર્મમાં બધા નેવું ટકા લોકો લોસ જ જાય અને તે સાચી જ વાત છે અમે પણ એ પેલા એ શોર્ટ ટર્મ કરતા હતા પણ અમે છોડી દિંદુ એવું બધું એ એટલે અમે એ એ બધું નથી કરતા
હા ભાઈ એ તો તમારી વા સાચી છે કારણ કે સ્ટોક માર્કેટનું આપણું પૂરતું જ્ઞાન હશે તો આપણે કરવું જોઈએ કારણ કે આ શોંગ ટર્મ છે લોંગ આમ છે એ આપડે ઘરા યુઝ કરવુંઈએ કારણે યુઝ કરવું જો આપણને એનું પૂરતું જ્ઞાન હોય તો પછી આપણે સારા પ્રોફિટ એમાં કમાઈ શકીએ અને હમણા તો બીજ ઘણા બધા લોકો ટ્રેડિંગમાં પણ ઘણા બધા લોકો ખુબ આગળ વધી રહ્યા છે કારણ કે ઘણા બધા લોકો ટ્રેડિંગમાં પણ ઘણા બધા પૈસા કમાઈ રહ્યા છે કારણ કે ઘણા બધા લોકો ટ્રેડિંગમાં માં ઘણા બધા જે લોકો પૈસા નાખે છે તે ગુમાવી પણ દે છે અને ઘણા બધા લોકો પૈસા એને જે પણ બધા હતા ટ્રેિંગમાં નાખી દીધા હતા અને ઘણા બધા લોકો એમાંથી કંગાલ પણ થઈ ગયા એટલે ટ્રેડિંગનું પણ પૂરતું જ્ઞાન હોવું ખુબ જરૂરી છે ઘણા બધા ટ્રેડિંગમાં બધા લોકો પણ ખૂબ આગળ જાય છે અને પછી એ લોકોને જ્ઞાન હોય પછી અમુક જોઈને પછી લોકો કરે યુઝ તો પછી કામ નહીં કારણ કે એનો આપણે કોર્સ કરવો જોઈએ તો પછી આપ આગળ જતા એમાં રોકાણ કરશું ને સારું આપણને ઇન્કમ પ્રાપ્ત થશે બાકી તો બ આપણે ઘણી બધી પ્રકારની પદ્ધતિ છે અને ઘણા બધા પ્રકાર આપણે સ્ટોક કરી શકીએ જેમ કે આપણે જે બેંક પણ આપણે પૈસા રોકાણ કરીએ તો પણ આપણને બેંક એવું સારું ઇન્ટરેસ્ટ આપે તો ત્યાં આપણે જોવું જોઈએ કારણ કે બેં ઘણી બધી પ્રકારનીય જેમ કે બેંક ઓફ બરોડા પછી એચડીએફસી બેન્ક પછી કેનારા બેંક છે ગણા બધા બેક છે આપ દેશમાં તેમાં પણ આપણને ક્યાં આપણને સારું વ્યાજ મળશે જેટલું રોકાણ તેે યોગ્ય પ્રકારનું જ્ઞાન હોઉ જોઈએબાકી તમે પણ બેંકમાં એ બ રોકાણ કરતા હશો ને કે પછી તમે આવું બધું જે એસઆઈપી છે તમે જ કરો છો
નહી અમે એફડી ઘણી ઘણા પ્રકારની એફડી છે તે તેનું વ્યાજ પણ ખૂબ ખુબ જ આવે છે અને અમે તેના લીધે બીજો બધો બિઝનેસ ને એ ખુબ જ કરી શકીએ એટલે કે તેના કારણે અમને કોઈ બિઝનેસ ડૂબી જાય તો અમને બી નથી એટલે એના કારણે ઉપર બિઝનેસ આવે છે કે આપડે ડૂબી જાય તો બી ચિંતા ન એટલે પેલા અમે પેલા કમાઈ લીધો હવે થોડાક એફડીમાં ને એવા એ ખુબ જ અમને સારું લાગે છે કે એ બિઝનેસમાં અમને ખોટ જાય કે પછી બિઝનેસ ઉપર આવે એ અમને કઈ ફરક પડતો નથી એના કારણે બિઝનેસ સારી રીતના કરી એટલે બચત કરવી ખુબ જ જરૂરી છે બચત કરશો તો તમારે આગળ વાળી પીઢી પણ બ હું સારું કરી શકશો ચાલો આપણે આજ રીતના વાત કરીશું
હા ભાઈ સારું હવાળ ઘણી બધી પ્રકારની બચત કરની બધી પદ્ધતિ આવી જશે તેના વિશે પછી આગળ જતા વાતચીત કરે છે હ
હા